હા મિત્ર અવાજ આવે છે. નમસ્કાર મિત્ર.
હા મિત્ર, સારું છે. નમસ્કાર-નમસ્કાર. શું ચાલી રહ્યું છે જીવનમાં?
મિત્ર જીવનમાં તો આમ ઉતર ચઢાવ તો થયા જ કરતા છે મિત્ર.
હા મિત્ર એ તો તારી વાત પણ બહું હાચી વાત છે પણ, તને ખરેખર એક તને ઉદાહરણ કે તને અહ ઉત્તેજન ના જયારે શબ્દો કેમ કેતું ક તમે તમને એવું લાગે છે કે જીવનમાં ઉ તાર ચઢાવ તો આવવા જ આવે છે, હા મિત્ર એ હાચી વાત છે. એમાં કોઈ આપણે કઈ કશું કરી શકવાના નથી, પરંતુ એ-એ જ જીવનમાં ચડાવ આવે છે, એનો મિત્ર એક સારો અને સરળ માર્ગ છે. એ છે મ મિત્ર અહ પુસ્તકો. પુસ્તકો લાઈફમાં આપણે જીવનમાં આપણે નાના-નાના પુસ્તકો વાંચવાની ખુબ જ અ આપણને શું આતુરતા હોવી જોઈએ. જો આપણને કઈ પણ સમસ સ્યા હોય, તો કઈ પણ એ પ્રશ્નોને ઉકેલવા માટે પુસ્તકો આપણને અહ ખુબ જ મદદ કરે છે. જેમ કે ગાંધીજીને સત્ય ના પ્રયોગો મસ્ત પુસ્તક છે, એમાં અને મે જયારે એક વા વાંચતો હતો કે હું આસુંભી નો ઉજાસ, એમાં નાની-નાની વાર્તાઓ પોતાના જીવનને ઇમ્પ્રુવ લાવવા માટે, પોતાના જીવનને ઉત્તેજનનો માર્ગ બતાવવા માટે એ પુસ્તકો ખુબ જ મિત્ર જરૂરી છે. તારે શું કેવું છે?
હા મિત્ર તમારી એય વાત તદ્દન સાચી છે. પરંતુ મિત્ર એક વાર તમે મને ગયે વર્ષે જણાવેલું કે પુસ્તકોનું ખુબ જ મહત્વ છેને, એટલે કીધેલું કે આ જગ્યાએ આ પુસ્તક લે છે એટલે મે તો તમે કીધેલ એટલે મેં તે ગયો અને પુસ્તકાલયની મુલાકાત લીધી. ત્યાં જોયું તો એટલા બધા વિદ્યાર્થીઓ ર એ રીડિંગ કરતા હોય છે એટલે કે વાંચતા હોય છે, કે એ લોકોને જોઈને મને પણ એવું થયું કે ચાલને મે પણ હું પણ એક હું પણ એકાદી પડી વાંચી લેવ, તે એ વખતે હું અંદર ગયો અને જે માનવીની ભવાઈ છે, જે એ-એ મે હું વાંચેલી અને એનાથી મને ખૂબ-ખૂબ બની ખૂબ ઘણી બધી એનાથી મને પ્રેરણા, પ્રોત્સાહન મળેલું. અને આજે પણ હું તમે કીધેલું ત્યાંથી હું રેગ્યુલર સવારે આઠ વાગે જાઉં છું, અને બાર વાગ્યા સુધી રીડિંગ કરું છું, પછી અમે આવીએ છીએ. પરંતુ આજે એવો સમય છે કે મિત્ર આજે સોશિયલ મીડિયા, સોશિયલ મીડિયામાં સો આખો દિવસ વિદ્યાર્થીઓ એટલે કે જે પણ વ્યક્તિઓ હોય એ સૌથી વધારે સ સોશિયલ મીડિયાનું કરતા હોય છે, જે જો વાચનને વાચન કરતા નથી, પરંતુ આજે આપણે જોઈએ તો સોશિયલ મીડિયા કરતાં પણ આ વાંચન યોગ્ય છે. કારણ કે આજે જોઈએ તો મોટી-મોટી જે યુ પી એસ સી, જી પી એસ સી, પી એસ આઈ, કોન્સ્ટેબલ એવી એક્ઝામો આપવા માટે આપણે આ સોશિયલ મીડિયા ન કામનું નથી, કામનું સે પરંતુ એનો એટલો પણ વધારે યુઝ ન કરવો જોઈએ જેથી કરીને આપણને તકલીફ પડે, એટલે આપણને પુસ્તકો ને એટલે કે જે જવાનું ને યોગ્ય હોય એવી પુસ્તકો વાંચવાની, જેથી આપણને એનાથી વધારે શીખવા મળે. તો શું મિત્ર તમે પણ પુસ્તકાલયમાં જાવ છો?
હા મિત્ર હું પણ પુસ્તકાલયમાં જઉં છું ને તમે કીધું તે હાચી વાત છે કે આજનો યુગ જયારે યુવાન અને કોઈ પણ યુવાનની વાત કરીએ કોઈ પણ માણસ કે કોઈ પણ જેના હાથમાં જો મો મોબાઈલ હોય ને જો સોશિયલ મીડિયાના હાથમાં હોય તો લગાતાર એ ટાઈમ વેસ્ટ વેસ્ટ વેસ્ટ અને વેસ્ટ જ કર્યા કરે છે એના કરતા જો એ પોતાના લાઈફમાં પુસ્તકો પુસ્તક વાંચે પછી પુસ્તકમાં જે જે લખેલુ હોય એ એ એમાંતાના જીવનમાં ઇમ્પ્રુવ લાગે તો માનવી ખુબ જ આગળ વધે છે અને તમે વાત કરી તેમ આજના યુગમાં જે કોમ્પિટેટિવ એક્ઝામ છે એમાં બંધારણ હોય કે પછી ઈતિહાસ હોય કે પછી અમ હમ વારશો હોય કે પછી જનરલ એટલે કોઈ પણ વસ્તુ નાના નાના બાબતો લઈને મોટા પાયા સુધી જે ગુજરાત ના ઈતિહાસમાં કે પછી બંધારણમાં નાની નાની અનુચ્છેદ હોય કે પછી અ ભૂગોળની વાત હોય એ ખાલી સોશિયલ મીડિયા પર ખાલી આપણે ગૂગલ પર સર્ચ મારી શકીએ પરંતુ એ ડિટેલમાં આપણે જ જાણવું હોય તે પુસ્તક વાંચવું ખૂબ જ મિત્ર જરૂરી શે એ પુસ્તક વાંચવાથી આપને પણ ન ઇમ્પ્રુવ આવે કે નહી આટલું આટલું છે તો આટલું આટલું હોવું જોઈએ તો એ ખુબ જ અગત્યનું છે મિત્ર જ્યારે અમે જ્યારે અમે નાના હતા મિત્રો ત્યારે કોઈ પણ કોઈ પણ સાયસ આવે કે કોઈ પણ કઈ પણ મહેમાન આવે તો એનું સ્વાગત આ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ફૂલ અને ફૂલની પાખડી દ્વારા કરવામાં આવે પણ અમારા સ્કૂલમાં મિત્ર એવું હતું કે સ્કૂલમાં જયારે કોઈ પણ આવે તો સર આવે તો એને વિદ્યા મીન્સ કે સરસ્વતી માન સરસ્વતી માનવામાં આવે છે વિદ્યાને તો વિદ્યા ને સરસ્વતી માનવામાં આવે જેના કારણે સર કે કોઈ મેડમ આવે તો એને ના ના નાની નાની પુસ્તકો લઈને આપવામાં આવે પુસ્તકો લઈને એમને ભેટ આપવામાં આવે એના કારણે એવો પણ ખૂબ આનંદની લાગવાનું અનુભવે અને એ લોકો પણ પોતાના જીવન ના અનુભવ રજૂ કરે કે કેવી રીતે મારેવ કે પુસ્તકો વાચવ ખુબ જ જરૂરી છે જો એક્ઝામ આવે પછી એક્ઝામમાં જો પાસ થવાની હોય તો એ કોમ્પિ એક્ઝામ હોય તો એના માટે બી બોહ સારા સારા પુસ્તકો મિત્ર મળે જેના કારણે ખુબ જ આગળ વધી શકાય પોતાનામાં જીવનમાં સક્સેસ બનવા માટે એક ગણિત કે પછી ભૂગોળ કે પછી તમામ પ્રકારના પુસ્તકો હમણાં હાલના અવેલેબલ છે પરંતુ આપણી મહેનત એ મિત્ર છે કે આપડે ત્યાં સુધી લાયબ્રેરી શુધી જવું પડે અને એ તો આટલી તો તકલીફ તો મિત્ર લેવી જ પડે તો જ જીવનમાં સક્સેસ થાય એમ ગણી શકાય મિત્ર તાર હુ કહેવાનું
હા મિત્ર તમે તો તમારી જે પણ જે પુસ્તકો વાંચી એના વિશે જણાવ્યું પરંતુ હું વાત કરું કે મિત્ર તમે મને જ્યાથી કીધેલો કે પુસ્તકો વાંચવા જોઈએ ત્યાંથી હું દરરોજ મિત્ર ચાર કલાક તો હું લાયબ્રેરીમાં કાઢું છું અને આ વર્ષે મિત્ર જે કોમ્પિટેટિવ એક્ઝામ એટલે કે જે પોલીસ કોન્સ્ટેબલની છે મિત્ર એની મેં એનું મેં જે ફિઝિકલ હતું એ મેં પૂરું કર્યું અને હમણાં જે લેખિત પરીક્ષા છે એના વિશે એ એના રિલેટેડ ઘણા બધા પુસ્તકો વાંચી રહ્યો છ મિત્ર અને એ પણ જે અમારી નજીકની લાયબ્રેરી છે ત્યાં એ ભરપૂર આનંદ લઈ રહ્યો છે મિત્ર તો શું મિત્ર તમે પણ લાયબરી નો આનંદ લે છો
હા મિત્ર તમે કીધું તે હજી જ વાત છે, તમે પણ જે સરકાર દ્વારા જે લાયબ્રેરીને સુવિધા આપ આપવામાં આવે છે એનો તમે ભરપૂર ઉપયોગ લઈ રહ્યા છો, એ સારી વાત છે મિત્ર પરંતુ ખાલી લાયબ્રેરીનું જ નહી, પણ લાયબ્રેરીમાં હું પણ જાઉં છું, મહેનત કરું છું, પણ જયારે ઘરે આવીને જય્યારે ઘરે બી આવીને આપણે પોતાની અ જે આપણે લાયબ્રેરીમાં જે વાંચ્યું હોય એ થોડી રિવિઝન કરે તો આપણને વધારે યાદ રે, જેથી કરીનેમ ઘણો લાંબો સમય થઈ જાય છતા આપ જે ખાલી આમ છે કે સ્મ સ્વામી વિવેક આનંદ નો બેસ્ટ સૂત્ર એ છે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મડ્યા રહો, એ સ્વામી વિવેકાનંદ એ એવું જ નથી કેતા અને ડોક્ટર બાબા સા હેબ આંબેડકર એમને બંધારણ ઘડ્યું એ એ ખાલી આમ જ ખાલી બંધારણ એ કઈ સામાન્ય વસ્તુ નથી, બંધારણ એવી વસ્તુ છે કે બહુ ઘણો વિચાર કરવો પડે, ઘણા પુસ્તક તો એમને વાંચ્યા હશે કયા કઈ પરિસ્થિતિમાં કેવા નિર્ણયો લેવાના, એ બધી બાબત એમને વિચાર તો કર્યો હશે ને મિત્ર, કે આમ બંધારણ ખાલી સામાન્ય પૂરતું બંધારણને ઘડવ ઘડવું કેમ જ ઘડી ન વું મિત્ર એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા એમને ઘણા મોટા મોટા પુસ્તકો વાંચ્યા એમાં ઘણી ઘણા અ નિર્ણયો લેવાના થાય, કે કઈ પરિસ્થિતિમાં કેવા નિર્ણયો એ ખાલી પુસ્તકો વાંચવાથી જ ઓટોમેટિક આપણને જે નિર્ણયો લેવાના થાય એ પુસ્તકો માંથી જ આપણને જ્ઞાનને બધુ પ્રાપ્ત થાય, મિત્ર તારે શું કવાનું એ બધી બાબતો વિશે?
હા મિત્ર તમે જેમ કીધું એમ તમારી વાત મને ખુબ જ દિલમાં લાગી કારણ કે તમે મિત્ર એટલ જ્ઞાન ધરાવો છો, મિત્ર તમે ચોક્કસ જીવનમાં આગળ વધ સો. કારણ કે તમે આજ સુધીમાં આટલી આટલી બધી માહિતી જો તમને હોય આગળ જતા તમને ખુબ જ એવી સારી તક મળશે આગળ વધવાની. અને મિત્ર આપણે આ જે વાત કરીએ તો જે જે દર વર્ષે આપણે જે પુસ્તક કલ નું જે ર ને આપણે નું પૂજન કરવામાં આવે સરસ્વતી પૂજન, એટલે કે એમાં જે સરસ્વતી માતા રેયન એટલે એનું પૂજન કરવાથી આપણને યોગ્ય જ્ઞાન મળે અને એવું ઘણી બધી એવું છે. તો મિત્ર તમે જે અમને આટલો કિંમતી સમય આપો, અને તમે પોતાનું અમારાતે આટલી વાતચીત કરી એના બદલ ખૂબ ખૂબ આભાર માનો છું, મિત્ર થેન્કયુ.